હાલો, હાલો.
હેલો.
હાલો દોઆ આપ. પછ હમણાં હું એવું કરતી નહી રિજેક્ટ થાશે એવું લાગતો તું મને ટચ કરવા જતી તી.
ના પણ મેં સાંભળી હતી પછી આઈ ગય અંદર.
ઓકે. બોલ હું કે છે બીજું?
બસ કઈ નહી બોલું, હો થઈ ગયું ફોર્મેટિંગ. ફાર્મેટિંગ કરતા કેટલી વાર.
એ તો હાલ તમને જ ખબર પડે મને તો હજુ મને મારો સબ્જે્ટ નહી એટલે મને નહી ખબરે. પણ એવું થ કે કરવા બેઠા હોય તો ફક્ત એમ
તમારી એ જ મારા મમ્મી છે મારી મમ્મીને એવી કશું નથી ખબર પડતી પછી હવે એવું ચાલ્યા એવ થોડુ હોય કે બધા અપગ્રેડ થતા જ રે તમે થોડા શીખતા રહો. તમારે બધું સંસાર બધું આવડું થોડું હોય કે આપણને બધું આવડે જ. એટલીસ્ટ આપણને ફોન ચલાવતા તો આવડે છે ને. શીખવું જોઈએ પણ આ કે એ સમય બી હોવો જોઇયેને તમે બધાનું મેનેજ કરો ત્યારે બધા જોબ પર જઈ શકે ને. ત્યારે તમારા સારું એજ્યુકેશન કરી શકે ને બધાની પાછળ માણસ તો ઘરે હોવું જોઈએ ને. જેમ બધા મેનેજ કરે એમ તમે જેમ મેનેજ કરો છો એમ બધાની મધર્સ કરે મારી મમ્મી બધા એવું મેનેજ કરતા હોય ને.
હમ એ વાત એ છે.
એટલે પછી
હમ, મને એવું થાય વચ્ચે હમણાં શું હતું. મારું જે કામ કરું છુંને એમાં મારે કોન્ટેન્ટ ક્રિએશન પછી એડિટિંગ એવું બધું શીખવું હતું. તો મારો બધાને ઓકે તો મને બોલું ચેટ જીપીટી ચઢતા ને આવડે એક વાર શીખવાડ્યું પછી પાછી તો ભૂલી ગઈ હું તો પછી કે તને એક પછી ખોડ્યું તું ને તું પણ નહી યાદ રહ્યું મને ક પ્રેક્ટિસ કરવાની હોય. તૈયારી માં કંઈ કશું આવડી ન જાય. પણ આપણે શીખવું જ નહી રીલો જોવી ખાવી છે એવું કે.
પણ આન્ટી હવે એમાં તમારે વાક નહી. તમારી જે છે કાલ અમે ના થઈશું તમને બી એવું થશે આખો દિવસ તમારું સીધું સાહેબ એ જ થાકી જવાય કેમ કે આપડે જોયેલું છે.
હમ, તારા બે સાંભળ -સાંભળ બે મિનિટ તારા બેકગ્રાઉન્ડ માં પાછળ કઈક અવાજ આવે છે. બેકગ્રાઉન્ડમાં પાછ હા હવે નહી આવતો.
હા ઓકે.
હમ, એ પાછું હોય છે ને બેકગ્રઉન્ડમાં અવાજ ના આવો જોઈએ.
હા.
હમ, એકદમ મને આયોને એટલે મે તને કીધું.
હમ.
હમ. હવે શું તારુ એડિટિંગ થઈ ગયું? એડિટિંગ કે હું પેલું ફોટી કે હું નામ બોલી ભલે નામે ભૂલી ગયી હું તો.
કન્ટેન્ટ ક્રિએશનમાં એ.
ના તાર ના તું શું કર્યું હમણાં તે? તે કોમ્પ્યુટર ચાલુ તે શું કર્યું ફોર્મટિંગ હા, ફોર્મટિંગ. હમ એ કર લીધું.
હોઅ કરી લીધું. રોજ ડહેલી ના હવે થોડી વાર આ તમારો કોલ, ફરી પછી એક જણનો કોલ આવાનો છે એટલે એમની જોડે વાત કરીશ. એટલે પછી એ કરીને ફરી સુઈ જવાનું. ફરી થોડી વાર જોઈશુ કે બે મિનિટમાં ઓટોમેટિક
એહા! હા, એતો પતિ જ જાય ને પેલું બધું. શું કેવાયને અંદરનું બધું બેટરી લો જ હા, એટલે ચાર્જિંગમાં મુકવા માટે પોતાને પેઘું બો પડ હને, હમ તો જ રીચાજ થશે. નહી તો સવારે તો બેટરી લો હશે તો મજા ની આવે.
અરે ભી આખો દિવસ મજા ના આવે.
ના પણ ત્યાં એવું થાય બી ખરું. કે ઉઠ્યા હોય ઉઠવું જ ના હોય પણ ઉઠીએ ને પછી નઈ લઈએને પછી તો બેટરી ચાર્જ થઈ જ જાય. કાઈ નઈ ઉઠી ને બાથરૂમમાં જતા જે વાર નથી લાગતી ને એલી તો રેડી થતા ને શકતિ.
મને તો કેવું એવી રીત ત્યાં અહ ફ્રેશ થઈ જાય ને પછી બેટરી એ થઈ જાય પણ પહી બાર વાગ્યા પઈ ડાઉન થઈ જાય બપોરમાં ખાધા પછી.
અરે હું મનતો અ આ તો હમણાં છે નહી તો ઉનાળો હોય ને તો મને એવું કે ને કે ખા મારે ખાવું જ નહી એમાં દડભાત્તતો ખાવા જ નહીં મને શાક બે રોટલી આલી દો મને ન ખાવું મને ઉના પોણ ખાવાની જા ઇવન સ રાત્રે બી મને ખાવા કે ને તો મારે નહીં ખાવુ પણ પાણી પી પી કર્યું એ તો કયા પેટમાં ખાવાનું નાખે.
ને ઉનાળામાં તો બધા ને એવું જ રહે અને હવે તો કેટલી બધી ગરમી પડે છે.
અને એક તો ગરમી બી વધી ગઈ છે ને અત્યારે એક તો વરસાદ પડતો નહી ને એટલે બધા બો તકલીફ એવું લાગે છે. કયા કઈ જતો રહે છે અને એના પડ્યા પછી બાફ મારે છે.
હા.
એટલે કઈ અત્યારે કે આ છે આ ચાલે છે જુલાઈ જુલાઈમાં ઠંડક થઈ ગઈ હોય પણ અત્યારે એસી ચાલુ કરવા પડે છે.
હિ હિ હી એ.
હ હા રાત પડે ને એટલી સાડા બાર એક થાય ને પછી એવું થાય પછી એવું થાય કે હા હવે ઠંડી લાગે છે અઠ્યાઈસ ઓગણી ઓગણ્રીસ પર ચાલતું હોય ને પછી એવ થાય કે બસ હવે બંધ કરી દેવાય પંખો. પંખો ચાલુ કર દે હૂયજા હવે પછી એ જે એ જે બદલી ને ઊંઘી ગ્યા ને પ સીધા હવારે એલારમ વાગે એ તારે આંખ ખુલે વચ્ચે ખુલે ભીના
મારે તો એલારમ વાગે નો ભી મમ્મી એમ મમી કેવ ઉટ ઉઠા હું ઉઊું છુંમ્મી ઉડી ગયો પણ હું તો ક્યારેય ઉઠું
મારું તું તું તું સીડ્યુલ હડે ને આજથી પહેલે થી એવું ઉ ઉઠવું ને તો બધા કેવું હા ઉઠી સીધા બ્રશ કરે ને
અ હે
આજની તારીખમાં ઉ ઉઠીને ને મારે એક બોટલ પા એક બોટલ પાણી પીજવું થોત થોડું થોડું કરીન દસ પંદર મિનિટમાં પછી સીધી નવાજો બ્રશ તો મારે આઠ વાગે જ કરવાનું એ એના સિવાય એને જો આખા ખાલી પેટ હોય ને એટલે જે કામ કરવું હોય ને એ કામ થઈ જાય જેવું પેટમાં જાય ને ખાવાનું અરે એમાં બી તે કદાચ પાપડીને કકડા ખાદા છે?
ના
આપડી આપડે ચોખાની પાપડી બનાવીએ ને મારા અહીંયા અહીંયા મા મને રહેતી ખબર તો પાપડી ન ભૂ કકડા હોય ને એને ભૂકો કર ભૂકો એટલે તોડી નાખવાના. બો બુક કોને તોડી નાખવાના પછી એને પાણીમાં ધોઈ નાખવાના ઈ ધોઈ નાખવાના પછી કઢૈયામાં તેલ મૂકીન અજમાનો વઘાર કરવાનો પછી આપણે તીખું જોઈતું હોય તો લાર મર લાલ મરચું નાખીન પાણી રેડી દેવાનું એ પાણી રેડી દીધું ને પછી પટ એ પાણી ઉકળે ને પછી જે પેલા પાપ ડીના કકડા બે ત્રણ પાણી એ ધોવાના કારણ કે આપડે જયારે પાપડી વણી હોય ને તો પેલો હથ ચોટેને એટલે આપડણે તેલ વાળું કર્યું હોય
હા.
તો તેલનો એક્સ્ટ્રા સ્મે અ ટેસ્ટ આવે પર એમાંએ જો કદાચ વધારે ટાઈમ જૂની પાપડી હોય ને તો ખોરો ટેસ્ટ આવે એ પાપડી અમારા ઘરે નાસ્તામાં થાય સવારે ઓ બાપા એ પાપ મને તો પાપડીનો લોટ પીવો હવે પાપડી બીવે પાપડીને કકડા ભી ભય પણ જે દિવસે પાપડીના કકડા ખાવું ને એ દિવસે મને એવું થાય ખાધા પછી માંથી ચોકડી માં ના બેસાય
હ
પણ પેલા ખબર જ નથી કેવું અને એમાં થાય શું પાપ ડીયો જે ખારો આવે ને એ બે વાર આજે ખતે પાપડી કરી એ વખત ઉકળ્યો અને પછી આપડે પાપડીના કરે કે એટલે બે વારનો ખારો થયો ને?
હા.
એટલે મને એ બીપી લો કરી નાખે.
હ અ અ અ
તો દર રવિવારે અમાર નાસ્તો એ જ હોય પણ થાય ખબર ના પડે કે શેના લીધે થાય છે પણ મને એવું થાય કેમ દર રવિવારે જ કેમ મને આવવું થાય છે? તો આ વખત મારે છે ને પાપડીના કકડા ખાવા નહી, નહી તો પાપડી ચોકડીમાં બેસવા જવું ને પણ મને ચો કડીમાં બેસું જ ના ગમે જઈ જઇને પાછી આવું, જઈ જઇને પાછી આવું. પછી મેં એમ કીધું મારા પાપડી કકડા હવે ખાવા જ નહી. કેટલા વખતથી છોડી દીધા તો હવે વોંધો નહી આવતો પણ આ પેલી આદત પડી ગઈન ને કે હવે ખાધા પછી મારાથી બેસાતું નહી તો સવાર નાસ્તો ભી ના કશું જ નહી. કપડાનું પતાઈ ને આવુંને પછી જ નાસ્તો કરવાનો એ જેટલા વાગે હાડા નવ થાય કે હાડા દસ થાય કે પછી મોડું થાય આઈને જ થોડું ખાવાનું અને જો બપોરે એવું થાય કે બહુ મસ્ત ખાવાનું બને છે ને જો વધારે ખવાઈ ગયું તો તો એવું થાય
હ
હુંઈ જ જવું છે કશું કરવું નહી વાસણએ પાંચ છ વાગે ઉઠીને ઘસીશ એટલે બપોરે ભી એવું થાય માં મને એક અમુક ભીંડાનું શાક છે, ગીલોડાનું શાક છે પછી વઇ અત્યારે આપડ વૈડા વધારે કરીએ ઉનાળામાં હમણા તો વૈડા ભી બઉ ભાવે દે ખાધું હોયન તો તો એક રોટલી બે રોટલી વધારે ભી જતી રે પછી કહેવાય દાળભાત નહી ખાવા.
હા
એટલે આવું થાય અને પછી અને એમાં જો અહ લગ્નનું હવારે સવારે લગ્નનું ખાધું હોય ને તો હ રાત્રે નાખો
હે.
એવું જ થાય કે બહુ હેવી થઈ ગયું છે મારે નહી ખાવું પું એ નીચે દિવસે બહાર નું ખાધું હોયને એ દિવસે રાત્રે ખાધૂ હોય ને તો બીજે દિવસ સવારે નહી ખાવાનું. હવારે ખાધું હોય બાર નું તો રાત્રે નહી ખાવાનું.
હમ્મ હમ્મ.
પછી તો ત આખું તંત્ર બગડી જાય.
હ. કેવું રે આજ.
તો. શું બોલો બીજું. શું તારે તને ખાવામાં શું ભાવ એ તો કે મન
મને ખાવામાં સાઉથ ઇન્ડિયન ફૂડ ભાવે પછી અહીંયા આગળ બધું મને પિઝા તો બિલકુલ નહીં ભાવતા મને મેહેંદો બેંદ બધું બિલકુલ નહીં ભાવતો. જે અત્યારે જે જેન્જિસ ને જે પસંદ છે એ બધું મને નહી પસંદ.
જેન્જિસ ને જે પસંદ છે તને નથી પસંદ.
હા જે મતલબ મારી જનરેશનમાં જે બધા આવે એ બધાને પસંદ છે પણ નહીં પસંદ મને નોર્મલી ગમે. બધા સવારે બધાને મેગી પસંદ હૈ. હું મેગી બિલકુલ ખાત
ઓહ મારે મેગી સવારે ના ખાય અમાર માં આમાં ઓ બંધ કરને.
મને સાદુ ભાવે.
હા.
ઘરનું વધારે ભાવે અને બીજું કે નાસ્તા માં બી બારનું ખઉં તો બી સમોસા છે છે તે છેવું જ ખઉ કેફેમાં તો હું જાઉં ને તો બી બાય ચાન્સ જ છે. ખાલી ફ્રેન્ચ ફ્રાઈઇસ જ બાકી હું કશું નહીં ખાત અને હોટેલ માં જઉ તો હું બધું મેન્યુ ખઉં હોટેલમાં મ મેનુ હવે કા છે મેનું એવું બધું મેન હોય પનીર નું શાક એવું બધું ખઉં પણ પીઝા પીઝા એવું બધું નહીં ભાવ
હમ્મ પિજા ઘરે બનાયલા પણ નહી?
ના ક એવું મને કશું ભાવતું જ નહી ને.
એટલે મા-મારો શાંત છે ને એ પીસા ઘર ના રોટલા ઘરે બનાવે.
હ.
હેન્ડ ટોસ પીસા કે મને આપડે ઘરે બનાવી હમણાં કદાચ અઠવાડિયી નહીં થયું ઘરે બન નાયા હતા પિઝા અને અમ્મ હું શું કરી એ મનેું કે કે મેં મેદો વાર નહી ખાીધું મેદો ને ઘઉં નો લોટ ભેગો કરવાનો આપડે એકલો મેદો નહી ખાવો.
હમ્મ.
એટલે પાછું પેલું ક મેદો છે ને આપડે કશું બી કરીને તો વળી વળી ને પાછો આવે. એટલે ઘઉં નો લોટ નાખ્યો હોય ને તો આપણું વર્તા ફાવે.
હમ્મ.
હમ્મ.
અમારે ઘરે બી એવું અમે સમોસા એવું બનાય ને તો મેદાના નની બનાતા ઘઉં ના બનાવીએ. મેદા ના કોક કાઝ વાર બનાઈએ.
ના મ મેદો યુઝ કરીએ અમે લોકો કારણ કે આ લોકો ન અમાર વાઈટ જોઈએ. તો હું શું કરું કહું ના કે મેદામાં, હું છું મેદામાં ઘઉં અડધો ઘઉં નો અડધો મેદાનો લોટ જ લેવાનો. તેલ એ લોકોને ભય વ્હાઈટ બી મળે અને પૂરો મેદો જાય બી ના.
હમ,
પછી આપડે લીલવાની કચોરી કરીએ એ તો ઘઉં ન ઘઉં નો લોટ જાય જ ને, એમાં તો મેદો જ જોઈએ, મ વ્હાઈટ વ્હાઈટ જોઈતી હોય એટલે એ એમાં બી એવું, એમાં બી એવું કરો, અડધો ન અડધો જ કરવાનો. કારણ કે મેન વસ્તુર
ફૂલ કરી ખબર ને હું એ ની બનાવતી.
ના, આમારે તો કચોરી ન બાપા અમારા ઘરમાં કચોરી બહુ ભાવે બધા ને. કચોરીનો માવો શેકી ને ફ્રીઝર માં પડ્યો છે મારે તો,
હમ હમ,
સિઝનમાં જ આવ પાંચ પાંચ છ છ કિલો લઈ આવાની ફોલે રાખવાની મા ટાઈમ મળે. માવો, કરી ડબ્બામાં પેક કરી ઉપર પ્લાસ્ટિક નું કે પછી કસુ બી મૂકી ને, ખુલ્લો બરફ ના થાય પછી બાર ખાવ કાલે બનાવી છે ઓકે કઈ વાંધો નઇ તો આજે ફ્રીઝર માં થાય, કાઢીને ફ્રીજમાં મૂકી દેવાની અને, ચાર વાગે ભરવાની ચાલુ કરવાની છે ને તો અગિયાર વાગે બહાર કાઢી લેવાની એટલે પછી ઠંડક નીકળી જાય. એવી રીતના સેમ રસ નું બી એવું મારા ઘરમાં રસ ન કોથોળિઓ બી એટલી જ મળે. ફ્રોઝન કેરી. એને ભી કાલે હા, એ મારે મારે બારે માસ હોય મારા ઘરમાં.